હલો. હલો. હલો, હલો.
હા, ટોપિક શું છે?
આજનો ટોપિક છે, સવ સેવ મન પેન્ડિંગમાંથી મની
હા, હા, બોલો, બોલો, સારું. મ હા, સારું ટોપિક છે.
પૈસા આપના જીવનમાં એક મહત્વનો ભાગ છે. પેશ વિ ના રોજ ના જીવનની ગણી જરૂર તો પૂરી નઈ થાય.
હાન.
એટલે પેસા કમાવા સાથે સાથે તેને યોગ્ય રીતે બચત બી કરવા જોઈએ.
હા, સેવિંગ મની એટલે આપની આવકમાંથી અમુક રકમ ભવિષ્ય માટે બચાવી રાખવી. આ બચત ઇમરજન્સી, શિક્ષણ, આરોગ્ય, ઘર વ્યવસાય અને બીજી જરૂરતો ને પણ ખૂબ ઉપયોગી બને છે.
હમ્મ. સમજદારીથી ખર્ચ કરવાના આદતો પણ જરૂરી છે હાન.
હા, આ તો સાચું છે.
હમ્મ. સેવિંગ મની એટલી આપની આવકમાંથી અમ અમુક રકમ ભવિષ્ય માટે બચાવી રાખવાન રાખવાની અને બચત ક્યારે બી તમને ઈમરજન્સીમાં કામ પડએવાની છે.
જો આપની નિયમિત બચત કરીએ તો ભવિષ્યની ચિંતા ઓછી થઈ જાય. જે નાની નાની બચત સમય પર જતા મોટી રકમ હા, થઈ જાય છે એટલે દર મહિનાની થોડી રકમ બચાવવી જોઈએ.
હમ્મ. પેન્ડિંગ મની એટલે પૈસા ખર્ચ કરવા પૈસા ખર્ચ કરવો જરૂરી છે પણ જરૂર ફ્રી વસ્તુ માટે જ ખર્ચ કરવો જોઈએ. બિના જરૂરીનો શોપિંગ, મોંઘી વસ્તુઓ મોબાઈલિંગ અમુ વગેરે વગેરે અને દેખાવાના માટે ખર્ચો કરવો યોગ્ય નથી.
હા, બેંકમાં પૈસા જમા કરવાથી પૈસા સુરક્ષિત રહે છે અને વ્યાજ પણ મળે છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન બેન્કિંગ અને સેવિંગ અકાઉન્ટ પણ ખૂબ ઉપયોગી છે.
બરાબર.
હા, જરૂરત અને ઈચ્છા વચ્ચેનો ફરક સમજ્યો.
બરાબર બરાબર. પણ આપને બજેટ અઅ બનાઈને જ ખર્ચો કરવો જોઈએ. જેને આવક ને જાવક બનાઈ શોવરાઈએ આ આર્થિક સમસ્યા જોઈ બનાય છે.
હા પૈસા કમાવાનો મહ ત્વનો છે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો? હા તો બધાથી સારું છે. આ આપણ હા પૈસા ઓછો કરવો.
બરાબર. અને આ પણ આપના બાલફોનને ફોન આપણને આપના બાળકોને પણ નાની ઉંમરથી કોશિશ કરવાની આદત પાડવી જોઈએ. ગુલ્લામાં પેસા જમા કરવાની આદત જોઈએ તેને.
હા સેવિંગ મની એટલે આપની આવક માટે અમુક રકમ ભવિષ્ય માટે તે બચાવી રાખવી જોઈએ
હમ આ બી બરાબર
હા
આજકાલ તો તે ક્રેડિટ કાર્ડ બ બેંક વાલા આપવાના તો તે ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ પણ સમજદારી થી કરવાનો જોઈ છે વધારે ઉધાર કરવાથી તે એક ભાર વધી જાય છે
હા આરથી બાર વધધી જાય છે
હા વાત છે સેવિંગ કરવાથી તમને ક્યારે પણ અને રાત્રે પૈસાા લાગે ન તો તમારી પાસે પૈસા જોઈએ આ સેવિંગ નો ફાયદો બી છે. કે તમે જો સેવિંગ કરવાના રોજ રોજ તો તમાર પાસે એક સેવિંગ, પણ મ પેસા મુકેલા જોઈ છે આજે રાત્રે તમે કોના પા સે શું માંગવા જવાનો?
હા એમરજન્સી આવે ઘરમાં કોની તબિયત બગાડે તો પૈસા તો જરૂરી છે.
હમ ઘરમાં તો વૃદ્ધ લોકો રહે જ છે.
હા સ્પેન્ડિંગ મની, એટલે જો બેંકમાં જો પૈસા રેતા હોય તમારે જો નેટ ના ચાલતું હોય મોબાઈલ, બગડી ગયો હોય,
તો ત્યારે તો ઘરમાં થોડાસા પૈસા સેવિંગ કરેલા જ કામમાં આવે છે ને.
હમ.
એટલે જ હું તો કવું છું કે, તો હા પૈસા તો થોડા સેવિંગ કરવું જ જોઈએ.
હમ,
હમ, જો તમારો જો પગાર હોય, તેમનાથી તમે પાંચ હજાર મહિનાના તમારો ઓછો પગાર હોય તો તેનાથી કમી થોડો કરીએ. થોડા થોડા પૈહા હિસાબી જીવન માં બઉ જરૂરી ભાગ છે.
પણ તમે આ દેખો, એ જરૂરી નથી કે તમને જ જે વસ્તુઓ ખરી, જોવી જોઈએ પણ ફક્ત ઈચ્છા માટે, એ ના ખરદવાની.
પૈસા ના ખરચવાના ત્યાં. પૈસા બચાવવા એવું કંજોશી નથી. પણ સમજદારી છે એ વ્યક્તિ બચત, કરે છે તે ભવિષ્યમાં આત્મનિર્ભર, બંને છે આ વાત તો તેટલી જ ખરી છે. હા,
હા હા પણ ફક્ત જરૂરી વસ્તુઓ માટે જ ખર્ચો કરવું જોઈએ, હા બિનજરૂરી શોપિંગ મોઘી વસ્તુઓ અને દેખાવા માટે ખર્ચો યોગ્ય, હા યોગ્ય કરવો જોઈએ આપણે બજેટ બનાવીને ખર્ચો કરીએ ને તો હા બને હી સાબ રહે આથી આર્થિક સમસ્યા ઓછી થાય છે. હ આપણે કઈ રીતા નો ઉપયોગ પણ સમજદારીથી કરવો જોઈએ મેં તો કહું કે ક્રેડિટ કાર્ડ જ વાપરવુ ના જોઈએ.
હમ્મ આબી વાત છે પણ ક્રેડિટ તો આજકાલ બધાઓને જરૂરી છે. પણ જો આપણે નિયમિત બચત કરીએ. તો ભવિષ્યની ચિંતા ઓછી થઈ જાય છે. નાની નાની બચત સમયે જતા મોટી રકમમાં. ફેરવાઈ જાય છે. એટલે એના થોડી રકમ બચાવી જ જોઈએ.
હા આ તો છે જ હા હવે તો બહુ સારો ઓપ્ શન ભની રહ્યા છે પૈસા સેવિંગ કરવાના. એસઆઈપી બની ગયુ છે ઇન્સ્યોરન્સ છે.
પોલિસી કરી શકીએ તમે હા તેનાથી પણ તમારી બહુ મોટી બચત થાય છે.
મારા મદે તે તો માણસે જયારે તમારી સેલરી આવવા ની એ કમત કમે બીસ તમાર તમાર સેલરી ના બચત મણ બાજુમાં કાઢી નાખ કે હસી ટક્કામાં તમે બાકી ઘેર નો
ર્યાવાનો બતાનો ખર્ચ તમે કરી શકો છો
હા તમે ગોલ્ડ દરા પણ સેવિંગ કરી શકીએ આવે ગોલ્ડ તો બહ માંગુ છે એટલે તો હા પરંતુ જો લઈએ તો ભવિષ્યમાં તો તો મો ગોલ્ટ બઉ માગુ થવાનો હ તે સેવીન તો બહુ સારી છે તમને બહુ સારા ઓપ્શન છે સેવિંગ કરવાના તે તો ફક્ત આપના પર છે સેવિંગ કેવી રીતે કરવાની કેવી રીતે બચત કરવું જોઈએ
હમ્મ હા તો વાત છે
હા ખોટો ખર્ચ ના કરવો જોઈએ ખાવા પીવાનો ખર્ચ કમી કરવો જોઈએ
પેડ મની એટલે પેસા ખર્ચ કરવા પેસા ખર્ચ કરવો જરૂરી છે પણ ફક્ત જરૂરી વસ્તુ માટે ખર્ચ કરો તમે
હા પૈસા કમાવાનો મહત્વનો છે પણ તેનો
જમવાનું જવાનું આ ના કરો
હા તમે ખરું સાચું કીધું હા જરૂરત અને ઈચ્છા વચ્ચેનો કરપશન જો હમ્મ
બરાબર.
અને જરૂરતતી વસ્તુ ખરીદવી જોઈએ. પણ ફક્ત ઈચ્છા માટે વધારે ખર્ચ ન કરવું જોઈએ. પૈસા બચાવવા એ કંજૂસી નથી. સમજદારી છે જે વ્યક્તિ બચત કરી છે તે ભવિષ્યમાં આત્મનિર્ભર બને છે.
બરાબર છે તમારી વાત. પૈસો કમાવા માટે મનસ કેટલો કામ થાય છે પણ તે તો સેવેંગ નથ તે માનોસ કામ કરીને પૈસા કમાડે તે જો સેવિંગ નથી કરવાનું. તો તેનો કોઈ ઉપયોગ નથી. એટલે કે સેવિંગ કરાવવું જ જોઈએ.
હા-હા. હા બહાર જમવાનો ખર્ચો કમી કરવો જોઈએ આવે છોકરાઓ તો બહાર જમવાનું બહુ પસંદ કરે છે.
હમ્મ આ વાત તો તમારી નાના-નાના પોરીયાઓની સમજાડાની જિમ્મેદારી ભી આવે. આવે છે ને. એવું તમે વાયપર ખર્ચો નતો કરવાનો.
હા આ નાની-નાની બહ છો ભવિષ્યમાં તો બહુ કામની છે. જો તમારા ઘરમાં માતા-પિતા છે. તમારા છોકરાઓ છે. એમની કરતા તો થોડી-થોડી બચત કરવું જોઈએ ને.
હમ્મ.
એટલે જ હું તો. કહું છું કે થોડી-થોડી બચત હા પીગી બેંક લઈ લો એનામાં એ પણ સારી કહુ સેવિંગ મની થાય છે તમે રોજના દસ રૂપિયા રૂપિયા નાખો. પાંચ રૂપિયા.
હમ્મ.
હમ્મ પીગી બેંક. ક્યા પીકી બેંક માં તો બહુ સારા પૈસા થાય છે.
હમ્મ એ તો નાના પોરીયાઓની વસ્તુ તોય.
ચાલો પછી ઘણી માહિતી ઇન્ફોર્મેશન મળી. પછી વાત કરીએ બીજા ટોપિક પર.
ઓકે-ઓકે.
હા ચાલો. .